હલો.
હલો.
કેમ ચો?
મજામાં. મજામાં તમે કેમ છો?
બસ અમે પણ મજામે શું કરતા તા.
બસ કાઈ નહી આજે આપડે કયા ટ્રોપિક ઉપર વાત કરીએ.
આજે આજામાં આપણે બચપનના કે આપણે બચ બચપણ તા નેનાપણ તો કેવો કરતા તા અને હવે આપણી જિંદગી કેવી થઈ ગઈ છે.
હારુ ચાલ.
અ તમને પણ અવ તમારુ બચપન યાદ છે?
બોલો તમે બચપનમાં તમે શું કરતા તા તમાર દોસ્ત લોક
નાન. હા, નાનપણ મે અમે રમવા જતા, દડી ખેલતા બધા એ ગેમ ખેલતા બઉ મજા બઉ મજા આવતી દોસ્તોના જોડે બાર રમવા જતા
હાચી વાત હે.
ભણવા જતા, પછી ઘેર આવતા મમ્મી લડતી
સાચી વાત, નાનપણની આપણે બાળકની જિંદગી સારી કેહેવાય હે ને. ને હવે તો આપડે જિંદગીની બધી વાટ લાગી ગઈ છે.
નેનપણ હોવે જે કેટલા બધા દોસ્ત હોવે ને, હાચી વાત હે ક નઈ? તમારું બાળપણ કેવું હતું? સારુ હતું? હા, બાળપણ તો આ આપણે આજની ટાઈમે આપણે યાદ કરીએ ને તો આપણે કેવું થાય ને રો-રોવા જેવું રોવુ આઈ જાય આપણે. કે આપણે નેના હતા તો નિશાળ જાતા તા. નિશાળથી આઈને આપણે હોમવર્ક-હોમવર્ક કશુ કરવાના જ નઈ મૂકી બેગ મૂકેને આપણે બધા સોકરા સાથે આપણે કેમ દડીને પેલી કબડ્ડીને, ખોખોને એવુ બધા ગેમ રમતા તા, તે પેલી મે તો મારા દોસ્ત કેવા હતા બધા માટી-માટી નઈ હોતી માટી
માટી મે પણ બોલ ખિલોણા બનાઈને અમે બધા લોક ખેલતા છોકરા. હાચી વાત, લાવે તો બધા પહેલાંના આપણે ફ્રેન્ડ લોક છોકરા લોકો હવે તો પતા નઈ મલતે જ નઈ ને બધા પોત-પોતાની રીતે જીવે છે અવે તો એના માટે આપણે નેનપણની જિંદગી બાળકની સારી કેવાય. ને આપણે નેનપણ બી આ પહેલાની જિંદગીમાં આપણે લોકો પડીયા હોતાન તો સારું કે ના મેરી જિંદગી મે બચ્ચા આપણે છોકરાને ભણાવું જોવે. આપણે તો પેલા પહેલા જમાનામાં એટલા બધા ક્યા ભણેલા હતા.
બરાબર છે.
હાચી વાત હે ક નઈ.
તમારું કેવાનું મતલબ આ છે કે, પેલુ-પેલુ બાલપણ પાછું આઈ જાય તો સારું. મન તો એવું મસ્ત લાગે હુ.
હાચી વાત હે.
લેકીન બાલપણ આપણે એક જ આ એક જ વાર મલે, વારવાર થોડીના મલે. એવું તો મલતુ હોય તો બધા આપડે પાછો લઈ લે ને
સાચી વાત હેને, તો આપણે-આપણે સોકરા આપુ જેવુ કેવું કરતા હોય. આપણે જેવા તો શો
હા આપડા ટાઈમે કેવું ફોન હતા
હા કસો ફોન નોન કશું નઈ થા.
આપડે તો ઓમ રમ્યા કરતા, માટીમાંન પેલા દડી રમતાન, પેલી ગીલી દંડા રમતાન, એ બધુ ગેમ ખેલિયા કરતા આપડે તો કેવા ફોન નતામાં
ડોરી દોરી પેલી દોરી નનીય તો કુદીવાની એ દોરીથી બધા છોકરી લોકો રમતા હચી વાત છે.
તો બાળપણ ના છોકરા જે જન્મ થયો ને એને બી ફોન જોઈએ
સાચી વાત હ આપણે ત્યાંમાં તો છોકરા હવે ક્યાં રમે છે એને તો બસ મોબાઈલ આલ હું બાઈ લાવલો તો આખા દિવસ આપણે જમવાનું ભી ન માંગે ને
હમ્મ
એના માટે આપણે બાળપણની જિંદગી સારી કહેવાય
સારું હતું પેલા આપડે
હવે તો આપડે છોકરોની કે ટટેમ છે હવે તો કેટલા બધા આપે નિશાળ જાય છે નિશાળથી ટ્યુશનથી નિશાન ના હોમવર્ક કરે છે પછી ચાર વાગે ટ્યુશન જતા રહે ટ્યુશન થી આ સાત વાગે ટ્યુશન ના હોમવર્ક કરે છે પછી જમવા બેસી હવે ના છોકરો ટાઈમ નથી આપડણે બાલપણની જિંદગીમાં આપણે પહેલાં બહુ ટાઈમ તો પહેલાંના છોકરોને
મ ભણવાનું વધી ગય ને બિચાર છોકરા શું કરે નિશાન ને ટુશન ને ક્લાસે જ ને બધા જાય એટલે ટાઈમ જોતો રહેે ને.
સાચી વાત પેલા ક્યાં ટ્યુશન જતા હતાને આપણે એક જ બસ થેલો લન આપણે ને કઈ સ્કૂલ આપણે મ્યુનિસિપાલટી સ્કૂલ મે જાતા હતા હાચી વાત હે કે નહી
હમ એલે તમારે કેવાનો મતલબ એક તમારા બાળપણ સારું હતું એમ કે.
સાચી વાત મને બા મારો બાળપણ મને બહ ગ સારું લાગતું હતું ને આપણે તો કે નિશાલ જતા તો બી આપણે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જતા હતા ખબર છે તમને આપણે પૈસા ભી નહી લાગતા ત આપણે બુક બધીજ થેયેલો બધું આપણી સ્કૂલની યુનિફોર્મ બધું આપણે સરકારી સ્કૂલમાં આપણે હાલતા હતા ને ખાવાનું પણ આપણે ખાલી બોક્સ ટિફિન લઈને જવાનું હતું બધું તોય જ આપવાના ખાવાના
હ તમે પણ મજા આવતી એમ
સાચી વાત હ હવે તો કેટલું બધું ઇસ્કૂલની બી છોકરોને આવેવે તો કેટલી બધી ફીસ થઈ ગઈ સે. સ્સ્કૂલ નો કોટ લે તો બી કેટલો બધો પૈસા લાગે છે. સ્કૂલની યુનિફોર્મ આપણે ગમે તે સ્કૂલની ભલે એક છોકરાને ટાઈ બી લાવ ને તો બી એને છોકરાને પૈસા હાલવાના આપણે
હમ વાત બરાબર છે
તો આપણે છોકરાને ભણવાનું બી હવે તો વધી ગયું ને આપ આપ પૈછા બી વધી ગયા આવે તો પેલા આપણે ક્યાં પૈસા લાગતા સ્કૂલ જવા માટે
એના માટે છોકરા હવે આપણે છોકરાને ભણાવવું જ જોઈએ કેમ કે હવેની પહેલાં આપણે કશું નહીં તો હવેની છોકરાને ભણાવવા માટે આપણે પૈસો લગવા લગાવવું પડેન ઓમ સારું કહેવાય આમેય. બાકી છોકરા હવે ભણતે જ નહી ને હવે બધું રૂલ્સ પહેલાં જેવા નહીં ને તો મોબાઈલ ઉપર ભરમભરમ ગેમ રમે પબજી ગેમ ખલે છે. એના ઉપર પડી જાય ને તો હવે છોકરાને ભણવાનું ધ્યાન નઈ પેલું બધું ધ્યાન મોબાઈલ ઉપર જતો રહ્યો સાચી વાત કે નઈ
બરાબર
તમારી બી છોકરીઓ ભણતી હશે ને?
હા ભણે છે ને ભણે છે મારી છોકરીઓ જાય ઇંગ્લીશમાં જાય છે ટ્યુશનમાં જાય છે હા ના ના પ્રાઈવેટમાં જાય છે.
હાચી વાત સે કેટલા છોકરી છે તમારે?
માર બ બે છોકરીઓ છે.
હાછી વારે તો ખર્ચો બી તમાર તો વધારે થાતો હશે નઈ.
હા થાય ને.
હાચી વાત હૈ. તો આપને આપણી બાળપણની ઉમ જિંદગી આપડે છોકરાને કહીએ તોયેન છોકરોન ગમે જ નહી.
બરાબર છે.
હાચી વાત કે નહી.
બાળપણ સારું હતું મસ્ત મજા આવતી
હમ ને આપડે ચોમાસાનું પાણી પડે તો કેમ આપણે એમ આપણે પણ પાણીના નાડકા ભરેલા હોતા તો આપણે કેમ રમવા મડતા. ને ચોમાસા નું પાણી પડે એમ દલ્લો એટલે તો આપણે નાહવા બેહી જતાતા. પેલા એ એવું તો આપણે શરમ બી નહી આવતીતી ને આપણે ગમે તે આમ દિમાગનું બી ની બેઠતો તો હાચી વાત હે કે નહી.
હા હાચી વાત સે કે.
હવે આપણા છોકરો ને કીધું હોય કે સોમાસાના વરસાદને પાણીમ નાહવા જા તો જાય. શું કે શરમ આવે સે એવા ગંદાતું પાણી છે ગંદાતા પાણી એમ કોણ નાય તેકે એ એટલી બધી ખબર નઈ ચોમાસાના પાણી તો આપણે કેટલા આમ બધા આમ માણસ અને પાણીની વેલું કરતા તા. અને પીતા પીતા હું પાણી બાર મહિના હુદી.
બરાબર છે.
કોઈ દાડે પાણી નહીં આવતો તો પાણીનો આપણે ઉપોગ ઉપયોગ કરતા તા.
છે.
નાવેરા છોકરો ન તો કીધું હોય તો આપણે નાહવા જાયએ પાણી ઓ પેલો વરસાદ નું પાણી પીએ છે.
કરતા પીતા તાન બધું કરતાન આવતા ન.
હાચી વાત હે. તો આપણે બાલપનની જિંદગી તો કેવી સારી કહેવાય. હવે બાલપણ આપણે બધું યાદ આવી જાય ને તો આપણે ઘડી ક વાર ભલે ચલે ના રહીએ હાચી વાત હે નહીં.
હા એ તો બરાબર છે.
એનું બાલપણ બી આપને ઘડી ઘડી વાર ને એક જ વાર આવતો.
હા એક જ વાર આવે ને બાલપણ તો.
હાચી વાત હે.
એટલે કિંમત કેવાય છે કે બે બા પણ પાછું આવે તો સારું આપડે જો ઘરનું કઈ કામ કરતા હોય તો આપડે કેએકે પણ મારા બાળ પણ પાછું આવે તો અમને સારો બઉ ગમતો પણ ના આવ ન.
હાચી વાત હે હાચી વાત બધા ઓમ જ કેતા હોય ને.
હમ.
એના માટે આપણે છોકરોન તો હવે આપણી બાએ પહેલાંની આપણે બચપનની બાત કીએ ને અમે અમે મની બૂન સાથે મારા બૂનને દોસ્તન લોગ અમે બધા રમ રમવા આપણે રમવા જઈએ ને તો ખાવાનું બી ભૂલી જતા અમે. બધા છોકરા લોક અમે ગમત કરતાન તો અમાર ઓમ બધા મો તો ભૂલી જાતી તી.
હમ.
હાચી વાત હે કે નહી.
આપડ બાળપણનો ની એ ગેમ જ અલગ હતી આપડે ગેમ રમતા એ કેવી મજા આવતી!
હાચી વાત એ.
હમ્મ.
હવે તો છોકરા બાળપણને પહેલા જેવી ગેમ રમે છે ને હવે તો છોકરાને તમે મોબાઈલ આપી દો તો આખા દિવસ તમે ખાવાનો બી ની માંગી છોકરા એ વાતે.
બરાબર છે.
આપણા જમાન તો કેમ મોબાઈલ ને ટી વીને હતા. આપડે તો નિશારથી આવે ને બેક થેલો મૂકીને રમવા મળતા ઓમના ઓમ બાર માટી મે. માટી મેં શ્રમતા ને પેલા ને ખે પેલા પંખા નાંખાય તમા બ મ પેલાં આપણે નીબડું નહીં તોું ખ ખારું નીબડો?
હા નીમ ના ઝાડે તે આપડે બસ ઠંડુ ઠંડુ પવન આવતો અને નીચે બેન રમ્યા કરતા.
હાચી વાત હે લીમડા ના જોડે બેસ ને આપણે રમતા તા. પે નીમડા ઉપર બી આપણેે ચડી જતા હા પેલા એમ પીલા પેલા ગટ્ટા ની નીમના?
હમ્મ લટચડ્યા ખાવા માટે.
હાચી વાત હે ને ગળ આપ ની નીમડી ઉપર ની નિબોડી અને શું કે છે નિંબોડી કે સે ને? નીંબોડી બી આપણે ઉપર સડીને બહુ ખાતા તા હો.
નિમબોળ કેટલી ખાવે આજકાલ ના છોકરા નિંબોળી ખાવાનું તો કે ખાય?
સમજી નહીં ને કે શું થાય આ કે? ને પેલા નીમ આપણે નીમ નીમડા ના પત્તા ભી ખાતા તા હવે કોઈ ખાય છોકરા આપણી તો નેનપણમેં તો આપણે તો બહુ મજા કરીએ છે લીમડીના પત્તા બી ખાતા નીબડી ઉપર બી આપણે ચઢતા તા.
હા બરાબર છે.
ને હવે તો છોકરાને કીધું હોયને તો છોકરા મોબાઈલથી ઉપરે એ આવે છોકરાને ટાઈમસ નહીં ને.
બરાબર છે.
આપણા જેવા તો કોઈ મજા કરીએ જ બ નહીં એના. આપણ તો બાલ પણ બહુ સારું તું હવે તો બાલ પણ કશું કહેવાય નહી. હાચી વાત કે નહી? ચલો હવે મને બહુ મજા આવી તમારી સાથે વાત કરવાનું. બઉ ગમ્યો છે ને મને બધું જાણવાને બી મળ્યું, શીખવાને બી મળ્યું છે ચલો હવે પછે મું કરીશ તમાને કોલ સારું ને?
બરાબર છે સારું જય શ્રી કૃષ્ણ.